હલો
હ પપ્પા મજામાં શું કરવા
હ તોશેરી મુંચ કદી વરહત પડ્યો ઘણો
બરાબર
તે લઇટ અને ડીપી બડી જીશે
ડીપી બડી ગઈ હ
હમ
ના હોય તો તો લાાઈટની હોય ને
ના ના કાલ ની નહી કાલ રાતની લાઈટ જીસે એ જી જો જો તોઈ કાઠામ બાચીને છોકરણ બુકરણ બધા લઈને બાર ઊગયા
બરાબર
શ હ લાઈટ જયાર આવે તાર હાસી
કે પણ ફોન કરન જીબીમાં
ફોન તો કરેલા એમ તો લ અત્યારે ડીપી નોખવા આબના હે
બરાબર
કદાચ આઈ જયા એવું લાગે છે ટ્રેક્ટર બેક્ટર તો આવયા છે હવે
બરાબર. તો તો સારું કેહેવાય તે નાખી નાખ કાઢું ના પડે નાખવા વાળા ને
અહયા નને કાઠવું પડે આપડ નને કાઠવું પડે આ બળી જશે
હચી વાત છે અહીંયા ને તણણ માં બધું ચડાવું ઉતારવું વાયરો જોડવા
હા વાયરો જોડવાના અત્યારે લાઈટ કરે તો જીવાત વધારે હશે
હા ઈ વાત હાજ બઉ જી વાત આવે
હ અહંયા લાઈટ હોય એટલે અહંયાને જીવણ બીવડ હોય પ પાછ
હમ જબ્બર કાઢું ખરખર ધન્યવાદ કેેવાય
હ ધન્યવાદ કેવા એલા રાત ના ન જાય છે હારું કેવાય બાકી કોઈ ન પેલા તો ચ તું દસ દાળે ડીપી આવતી એક દાળે ના આવતી એ દસ દાડે તો આ આવી આ આવીને થડી બાર દાડ થ કે ભાઈ લીપીઓ જ નહી લીપીઓ જ નહી હા
હાચી વાત છે
અ, ત્યારે ગમે એમ કરીને ડીપી લઈને ફટ દઈને આવી જાવ.
ભેગા આવે એમ તો.
આવા મોદીની સરકાર મા તો
હા.
કમ્પ્લીટ સુધરી જ એમ તો, ફટાફટ કોમ ફટાફટ થઇ જાય. હ કોકઈદી કો ઉમ હફાટ આપફાટ
હ, ફટાફટ.
હ, તેના રાજમાં તો ખુબ સુધારા વધધારા તો ઘણા થઇ ગયા.
બરાબર, વિકાસ બહુ.
હા, વિકાસ ખૂબ ઓનલાઇન ફોર્મ ફટાફટ.
હ, બધું ઓનલાઈન, તમારા કોઈ કશું લાઈન માં હોવ જ નહીં ની.
પૈસા ખિસાબ ના હોય, કોઈ ને બેંકમાં જ હોય.
હઉ તમારા ફોન માંથી ખાલી ફોટો પડે પૈસા જતા ને.
પૈસા જતા હોય, ઠેઠ વષથી દિલ્હી હોય કે મુંબઈ હોય.
અરે, ગમે આવે વિદેશ
હ હા. ફટાફટ એની કેટલી સુવિધા કે કેવાય કોહડો. ત
સાચી વાત છે.
તમારા વરસાદ કહો?
ઓ કાલ તો જબરજસ્ત વરસાદ
હમ, હ. મારે એ ખૂબ પડે, અમારે તો ઝાડ ને ઝાડ. ઝાડ ના ઝાડ ભાજી નાખ્યા અહીં.
બરાબર, અમારે એવો વીજળી કાટકા
અમારે ખૂબ કાટકા પડ્યા, ખોબમબ બાચી વીજળી ચોક પડી છે. એટલાય મળી જ જાય છે, તણ ખરાબ આપડને ખા છે.
બઉ બઉ જબ, અમારે પાછું. પાછળ ખેતર રહી ને, તો કલાકમાં જોયું ને.
હમ.
વીજળી નો પેલો પ્રકાશ ના થાય, અજવાળું. તે આખું ખેતર ફરાઈ ગયેલું, કલાકમાં તો પૂરું. એમને, હું આખા ગામનું પાણી પાછું. એ બે તણ ખેતરમાં એટલે પરે જાય.
એ એ તો ઘડીમાં બરાઈ જાય.
હમ, પાવ હવા વેલા ઉપર ચડે તો ને ઘર ઉપર
હા.
તે એ બી ખેતર ભરેલા હતા, બાકી બધા ખાલી હતા. એમ કે, ખાલી ખાબોચિયાં છે, ભર્યા હતા એમ પેલાં
એટલે હવે જમીન તરસી ખરીખ ને, એટલે લપસી ગયા પ્યાલોર વરસાદ. છેને.
હ, હોરલે.
એટલે પી ગયા હવે, ફેર થાય તો હમે.
હવા ના પીવે.
એટલે ખેતીતી વાવણી લાયક વરહાદ થઇ ગયો હવે, ખેડૂતોને વરા બાાર શેટ લવ અ બનસારું કરી દેેૈ.
હવે શું અરા, તમારી બાજુ?
અમારે તો જારને બાદે વાબાનું છે કોણ
બરાબર.
કોઈ ગારે એવવા આ આવશ્યક, કોઈ તલા એવા આ આવશ્યક. આ અડદ
અડદ
આ ઓવ પસીવ ઓલી દહ પંદર દાડે ચીડી પસી હાવ એડાય કરવા મંડશે. હવે તો કોઈ ટાઈમ જોતા નહીં, બસ વરાપ મળે એટલે તરત ગમે-ગમે ઈ વસ્તુ સારું થઇ જ જાય.
હોવ-હોવ, પછી ભાઈ વરફ મળે ના
હા. એડા ભાઈ તકલીફ રેવે વેરા મોડી
બરાબર.
વાય ના હાલ નું તો કપાહ
કપાસવા
કપાહ મોટા-મોટા થઈ જાય હે.
હોવ એમ તો
હવે તો શેરડી એઈ ગયા ને હવે
એલા તમારે ખેડે લોકો આપણે કપાસ તો પેલા બળી ગયા હે
ના, ના હતા, પણ હવે બળદિયા તો ચો સે જ, બળદિયા તો નીકળી ગયા હવે. તો ટ્રેક્ટર છે, બળદિયા તો બધા ચો સાયરુંનું બાયરુંનું ઠેકાણા ના હોય એટલે હવે કોણ હાકે હવસે બળદિયાં.
હમ્મ-હમ્મ. ઈ વાત ટ્રેકટર આવી જતા તમ લોકોએ છોડી મૂક્યું.
હવે નાન મોટર બે હોય હવે એના ટેકટર આવે એટલે જે-જે હા નાનો ટ્રેક્ટર છે બે, એક દેહેય ને એક પંચાલને સે.
બરાબર.
ના હોય તો આજુબાજુન ગોમ માંથી આવે.
હા સાચી વાત. મોટા ટ્રેક્ટર હશે ગોમો
મોટા ટ્રેક્ટર તો વીસ પચીહ જેવા હે.
એમ.
બે જ સે.
આપણા પ્રજાપતિમ કેટલા શે?
પ્રજાપતિ એમાં તો ટ્રેક્ટર ખાલી એક જ, બે જ સે કોણ.
બે
એક પેલા લીલા ભાઈન ચકાની હશે.
બરાબર બીજા કોઈ નહીન?
ના બીજા કોઈ ના નહિં.
બરાબર. મોટ મોટા ખેડૂતમ ચે કેવા તમાર ગમમાં.
મોટા ખેડૂતમાં તો મોટો ખેડૂત ગણાય ઈ દેહાઈ એમાં ઈશ્વરભાઈ રણ છોડ ભાઈ બે ટક્ટર સે, અને લગભગ પ ચી તીસ વીઘા જમીન સે.
બરાબ.
અને બે બોર સે.
બે બોર
હમ્મ. અને રાખે સે.
બરાબર.
એમ તો સારું છે જમીન એ સારી છે આ વ કઈ ગણી એ લ્યાશે પણ હ અાલ હાલ તો એના બ ગલો એક ઉઠાવ છે તો લગભગ ની તો પ આઠ લાખ નો બંગલો થાય છે પણ
હાાા એટલું બધા
હ હા સબ પણ તો બારીક બાાયણ મિલ સપપન
ઓહ છપ્પન બારી બાઈણ
હા ઓ બધું બધું મોલ્ડિંગ કોણ થી મટેલું છે
ક્ષમી
મોલ્ડિંગ થી એટલે એમ કેમ આ પથ્થર આવે ને પથ્થર ની બધી હાખું બાખો બધું કરવાનું એમ
બરાબર
પે પથર ની હાખું વેચ કર કેથી મટવાની
અચ્છા
હમ
ખેતો તો ખર્ચો વધારે થાય સાઈઠ લાખ ઉપર જશે
બહ વધારે થાય પણ આ હું કઉ પાતા હ એક લાખ નો તો
હમમ
પણ કિયા એ તોબા કરી જયાશે કિયા રાખતા રાસીી જયાશે અને હજુ પાર આવતો ને એ તો બધું મ મેલીિત જવાનાશે કશું કમાવાના નહી
હમ હા
એને બધું માથે જ છે કોણ સસ્તા ભાવ થી રખાઈ ગયું છે અને નવું નવું નીકળે જાય છે ફસાઈ ગયા
અચ્છા એટલે કરાર કર્યો ને ભાઈ અમે તમને આટલું આટલું કરી આપશું એમ
એમ કર કર્યો તો પણ આતો દે છેમમ એમ બોલે કે ના અ કરેલને આ મારે તોમ હતું મારે ઓમ હતું ને એ તો તમાને ભોળવી જ નાખે
હમ હમ
ગમે ગમે કરીને ફસાઈ જજ તમે એલા ફસાઈ ના મલાાલ છે પચીસ રૂપિયા વધારે મલ
હમ હમ
પણ એમ કે મુ જે થતોું એ પેલા ઘર કે પાંચ લાખમાં જેવી ને પસ્તા લાખમાં રાશ્યું હોયને કદાચ હાડા ત આ તો મુૂલ્ખ હોય ને
નામું કઈ
દોઢ લાખ નું નુકસાન નહ હા અને આ લોકો કોઈ ક કોમ બગાડે એવા છે ને નુકસાન તો નુકસાન પણ કોમ કમપ્લેટ પરફેક્ટ
બરાબર તમે જોયું ઘર અંદર જ
ના હજુ અંદર નઈ જાય તૈયાર થાય તો ન એક દાડો મોરથી સણા હતું તું તારી ગયા ત ગણો એ ના ગયા ન ખ એકદાડ જાઉું છે એમ તકો ખાવા તો જોઈયા બુસન ચમ ચમકાારે છે
હા હા
એટલે પકા દિવસે
બરાબર તમાર તો પાઈ ફર્નિચર ન કરો છો ને તમે તો
હ અમારે ફર્નિચર ન
બ તમને શું શું ફાવ એમ?
મારે કો ખાલી એક લાકડું કાપતા ના ફાવે બીજું જ બધું ફાવે જ છે
બરાબર
લાકડું કાપવાનું શું હે પછી પેલા દેખાય ઓસુ કેનય
એટલે કોઈ નમર બમર ઓસા વત્તા થઈ જાય તો વળી દોઢું બીજું કપાઈ જાય તકલીફ થાય
હમ્મ એ વાત હાચી.
હા હા પસી ના ફાવેને એનું મોટું હોય તો કદાક કબ બો સુધરી જાય પણ નાનું કપાય તો તકલીફ રેય.
અહીં વરસાદી હેય.
કે મુ કો સન માયકા કા કાપવી શોટાડવી ને ઉખાડવી કોઈ રંધી બીજી મારીને ફિનશિંગ કરવુંને એવું બધું કરી દઉં.
બના ચા લે
હા. હા કો આઘા પાસુ જ પકડવાનું ઉસાનેસું, મેલવાનું, આલવાનું. તો.
ના બરાબર ચાલ.
નાહવા હોય.
ભઈને બધું ફાવે?
હવે એનું બધું ફાવે.
બરાબર આમ ટૂંક સમયમાં કારીગર થઇ ગઈ
હ કોમપ્લીટ થઈ ગયા કોન આમ તો. હા અમે અમારા વાઢવાની લણવા તે તકલીફ વધારે હતી એના કરતા હારુ તે સોયલાનો સોયલો દે કો હમ્મ.
એક સમય વધારે કલાક ફરાતોય ચિંતા નહી કલાક મો મોડા જતોય ચિંતા નહીં?
તો વેલા મોડું થાય ચિંતા નહી.
બીજું કોઈ મહેમન પરુણ હોય ઘેર‌આવતા રય તોબી ચિંતા નય.
હ તાય રેખા હા. એમ બુધવારની રા જે રજા પડી જાય એમ હતી પણ વડી કોક રહીયા એ
કેમ આજે?
હ આજે એન હાહરો આયા હતા પાટણમાં પણ પસી બયણી શી ચોક ચોક મેલીને જતા રહ્યાતા તે વળી ફોન કર્યોત બરણી લઈ આયા. એ નેકળી જ્યા મન લાગ સે દવા લઈ નેકળી જ્યા.
બરાબર તો ચેમ દવા લેવા આયરા?
એ એ ત દવા સાલે કદાક દવા લેવા આયા હશે.
એમને શું દવા ચાલુ શું થાય તકલીફ શું?
શિક્ શેની સે ખબર નહીં પડતી એને. કોઈ કેતા નહી આપડે તો. એ દવા ગળાય હા કો સા હા બહારની હશે. હા એ બધસે બીસટોલો પેલા વધારે પીતા હતો ને. બીસ્ટોલો ખુબ પીતાત વડી કદાક પીવાનુ કે બધુ હોય થોડું ઘણું.
હવે તો નઈ પીતા?
ના બીસ્ટોલો બંધ કરી દીધી હવે એકપડી કઈસે જાણીસી ચ સાની એવી. રજનીકંધા કે એવું કોક આવે સે આપેલું શું કેવાય મનતો નહીં આવડતા નહીં
રજનીગંધા રજનીગંધા.
આ ઈ કોક બીજું
કોના હજી બોલાવે.
એ શિકષઓ કેસે એ
પેલે પાસ પાસ આવે છે કથ્થા.
ના ના આ તો વાદળી કલર નું આવે. પડીકો એમ મન તો નામી નહીં આવડતા.
ગુલ ગુલમાલ ના ગુલમાલ નહી.
હમ્મ હામ.
બબલ ગોલ્ડ ના.
ના ના આ તો પેલા તમાકુ વાળી આવે
અચ્છા ના તો આપણને ખ્યાલ નથી
મ તમાકુ નહી નહી પેડાદ નમ તમાકુ પેડા દી પડેને
વાદર કર પેલી પ લોકો સુ ખાયને શું કેહેવાય
હા પવો ખાય છે અ ચાંદી ન પ નાફ્ર એનેમ ચીલવારે એ મેમ